હલો.
હા બોલો.
કેમ છો મજામાં?
મજા
બસ બસ મજામાં. કંઈ નહીં આ મેં શું કહેવાય થોડુંક આમ જૂના બધા સ્કૂલના ફ્રેન્ડ્સને યાદ કરતી હતી.
તો એ બધા જોડે વાત થઈ ગઈ. પછી મેતો નવરી છું તો તમને પણ ફોન કર હ એમ
હા સ્કૂલ ફ્રેન્ડસ તો યાદ આવે ને
હા, સ્કૂલ ફ્રેન્ડસ અને સ્કૂલની લાઈફની તો વાત જ અલગ હતી એમ. એ ટાઈમે મજા આવતી તી કોઈ ચિંતા નહી કસના કરિયર ની કે એના કસાની શું કરવાન છે, શું નહી બસ જવાનું ભણવાનું નાસ
હા, મસ્તી ભી કેટલી થતીતી.
હા, એ જ ને. કોલેજ લાઈફમાં થોડી સ્વતંત્રતા ખરી પણ એ સ્કૂલ લાઈફ જેવી વાત નહી એમ.
હા, સ્કૂલમાં તો તો આપડે એમ કશું ટેન્શન નહતું.
કોયલ દેશમાં તો આપડે બધું જાત તે કરવાનું સ્કૂલ લાઈફ મેં હું નતું સ્કૂલ લાઈફમાં થોડું અ બધાનો સહારો રહેતો તો શિક્ષકો વાલી બધા.
હા.
કોયલ લાઈફમાં તો તમને છૂટા મૂકી દે તમારે જેમ કરવું હોય એમ.
હા, અને પછી ત્યારે જોબની ટેન્શ તનાય જાય.
હા, એ ખરું કોલેજ લાઈફ પછી થોડું તમને એવું થાય કે જોબનું શું કરવું, શું નહી, એવું ટેન્શન આયી જાય. પન કોલેજ લઈફમાં એવું નતું. કોલ લાઈફમાં શાંતિ હતી. એવું બધું ચાલ્યા કરે અને અ પછી છે ને એવું થતું કે સ્કૂલમાં જે ફંક્શન્સ હતા ને કોઈ બી તહેવાર કે કોઈ બી જે ઓકેજન્સ પર જે બધા તહેવાર વિશે પ્રસંગો થત તા ને એમાં પણ બહુ મજા આવતી તી એમ, દરેક જે ફંક્શન હતું એનું મિનિંગ હતો એક અને દરેક ફંક્શનમાં જે બધા અ પફોમન્સ કરવામાં આવતા તા નૃ નૃત્ય કરવામાં આવતા તા નાટક કે ગમે તે હોય
હા.
વામા અને સ્કૂલના જે મિત્રો હોય ને એ લોકો ની અ કોલેજે કોલેજના જે મિત્રો હોયને એ લોકોની કમ્પેરિઝનમાં સ્કૂલના જે મિત્રો હોયને થોડા મને ખાસ લાગે એમ.
હા.
કોલક એમને ફોન કરીએ ને તો જૂની યાદો બધી તાજા થઈ જાય. એવું થાય. અને કોલેજમાં તો કેવું કે આપડે ગયા અ તાસ તાસ મતલબ માર ગુજરાતીમાં લાઈક જેને તાસ કહેવાતા સ્કૂલની અંદર તો લેક્ચર ભર્યો ના ભર્યો અને નીકળી ગ્યા પણ સ્કૂલમાં એવું નથી.
અમને તો ફરજીયાત ભરવો જ પડે.
અને સ્કૂલમાં નિયમો પણ એવા પાછા
હા
સ્કૂલમાં તમે નિયમો તમે ના ફોલો કરો, તો તમને આટા અમને તો મોડા પડે ને તો આટા મરાવતા હતાા,
હા, અમનેમ બી દોડાા આખા ગ્રાઉન્ડમાં
હ અને પછી નખ કાપેલા જોઈએ વાળ થોડા વ્યવસ્થિત જોઈએ,
હા બે ચોટલા છોકરીઓને
હા હા હા અમારે પણ એવું હતું પછી, યુનિફોર્મ કમ્પ્લીટ જોઈએ એમ પછી અમુક અમુક અ સ્કૂલમાં કેવું હતું, કે બધા વિષયોના ટીચરો જ હોય એમ અમારે એવું નતું અમારે બધા જે અ વિષય હતા એ બધા
હા અમારે ભી અલગ હો જતા
તો સમજણ પડે એવું બધા વિષયની જવાબદારી ટીચર પર હોય ને તો થોડું તકલીફ વાળું કામ થઈ જાય, અને જે વિદ્યાર્થીઓ હોય એમને પણ થોડી ઓછી સમજણ
હા, મેં થોડો અલગ હોય બતા એટલ
હા, અને કારણ કે બધા વિષયનોો ભાર એક શિક્ષક પર હોય ને એટલે એ જે છે, એ બધા વિષયને સરખું ના સમજાઈ શકે પેલું એક વિષય એક શિક્ષક ભણાવતું હોય, ને તો એ વ્યવસ્થિત રીતે સમજાઈ શકે, એમ
હા
એટલે એવું હતું અને પાછું અમાર તો એક થી આઠ ધોરણની સ્કૂલ અલગ હતી, પછી નવ થી દર્ની અલગત અને અગાર
અમારે એક થી આઠ અલગ નાઉ બાર અ લગ એવું હતું
બરાબર હા, એટલે બધામાં શું કેવાય અલગ અલગ હોય, અને હું તો બે વર્ષ હોસ્ટેલમાં પણ રલી છું, નાની હતી ત્યારે
ઓહ એ તો પેલું અઘરું કેવાય
હા હોસ્ટેલમાં તો ઘણું અઘરું કેવાય અને પાછું હોસ્ટેલમાં મને છે ને નાની ઉંમર માં રાખી તી હોસ્ટેલમાં કારણ કે મમ્મી પપ્પા બ ને નોકરી કરતા તા. તો ઘરે કોઈ હોય નહી તો હોસ રા અને હોસ્ટેલમાં પાછું કેવું હતું કે એક જે પેલી હોસ્ટેલ હતી ને એમાં હોસ્ટેલમાં હોસ્ટેલમાં જ સ્કૂલ હતી તો એમાં બહુ વાંધો નતો આવતો. પણ બીજી એક જગ્યાએ કેવું હતું કે હોસ તેલ થી દૂર સ્કૂલ હતી તો ચાલતું ચાલતું ત્યાં જવાનું તો ત્યાં સ્કૂલ ભરવાની પછી થાકેલા પાછા સાંજે આ હોસ્ટેલમાં પાછું આવવાનું એવું હતું.
હા એ તો બો અઘરું કેવાય.
તમે રહેલા છો ક્યારે હોસ્ટેલમાં
હા એટલે અત્યારે હું એમાં જ રહું છું હોસ્ટ્રેલમાં જ
તો બરાબર તો તો ખાવાનું જમવાનું કેમ હોસ્ટેલમાં જ આપે કે પછી
ના હોસ્ટેલમાં જ આપે છે પીજીમાં રહુ છું એમ
અચ્છા ઓકે સમજાય ગયું સમજાય ગયું
હા બો આવે તયાં તો જે વન જેવું તેવું બનાઈને આપી દરરોજ
આ એ તો સીધી વસ્તુ છે કે હોસ્ટેલમાં કે પીજીમાં તો એવું જ હોય ને. બધા ને જેવું મળતુ હોય એવું. મલે ઘર જેવો સ્વાદ તો ના આવે અને પાછું હોસ સ્ટલનો ખર્ચા બી વધી જાય બારના ખા બાર ખાવા જઈએ તો પાછી એના પણ ખર ચા વધી જાય.
હા અને સન્ડે તયા ડિનર ના હોય બાર થી જ જમવાનું
છે.
હા.
ઓ બરાબર બધી હોસ્ટેલના અલગ અલગ નિયમ હોય છે મારા
ઝુંપળ
ઓ એનો પણ ખર તો થઈ જતો હશે ને મહિનો બરાબર. અઘરું કેવાય તો તો આ તો
હા.
હા અમારે તો અહીંયા જે કોલેજમાં અ મતલબ અમારા હું હોસ્ટેલમાં નથી રેતી પણ અમારા કોલેજની હોસ્ટેલ છે તહીંયા બધી જે છોકરીઓ રહે છે એ લોકોને તો પેલો તો એક નિયમ છે કે સાત વાગે જે છે આવી જવાનું અને જમવાનું તો હોસ્ટેલમાં મળી જાય એટલે વાંધો નથી, પણ ક્યાય બહાર જવું હોય તો પેરેન્ટસની પરમિશન લઈને પેરેન્ટસને કોલ કરીેને બહાર જવાનું,
તો સારી આમ તો સારી કય કે પેરેન્ટ્સને આમ કે
હા, એ તો એવું જ ને એતો હા, સુરક્ષા ન પછી કોઈ એ ના થાય સવાર ના ઉઠે તો સાચી વસ્તુ પૂછેના અને કેવું કે અ જે લોકો બહુ દૂર થી આવતા હોય ને બહુ નજીક થી આવતા હોય એ લોકો તો જે છે સ્થળાંતર કરી શકે, પણ જો બહુ દૂરથી આવતા હોય ને તો એ લોકોને પાછું હોસ્ટેલમાં રહેવું પડે એવું છે, હમ્મ હા, અને આપણે ગુજરાતમાં એવું છે કે અમુક વિષયની કોલેજ છે, અમુક જગ્યા એ છે, તો એ લોકોને બિા અંજાર છે, ત્યાં બરાબર નથી એમ તો એ લોકોને ત્યાંથી પછી અહિયાં સારા ભણતર માટે આવવું પડે એમ
હા
અઘરું કેવાય પણ હો લ મારે એવું કારણ કે અ તમે બીમાર પડો તમે તો તમારી સેવા કરવા વાળું કોઈ ના હોય તમે એકલા હોવો અને તમારું બધું જાત
બધું જાતે કપડા ધોવાના
હા તો તમારે સમય એ પાછો તમારું ઘણું બધું ખાવાનું શોધવામાં કઈ જગ્યાએ સારું ખાવાનું છે, ને એ બધું શોધવાવામાં જતો રહેે
હમ્મ
કઈ નહી અ મને કેવું કે જયારે નાની ત્યા રાખી હતી ને તો ત્યારે હું બહ હોસ્ટેલમાં બીમાર પડતી હતી કારણ કે, અમારી જે હોસિલ હતી ને તહીં બરાબર પણતું ને બરાબર દેખરેખ પણ નથી થતી
હમ્મ
મમ્મી એવું નક્કી કર્યું કે મને હોસ્સ્ટેલમાં ક્યારે નહીં રાખ કેમ જોડે જ રાખશે અને મારી કોલેજ પણ નજીક છે, તો એટલી બધી તકલીફ અમને પડતી નથી એવુ છે. એટલે ચાલે છે બધું તમે તો જો કે હોસ્ટેલમાં રોછો તમને વધારે અ અનુભવ હશે હોસ્ટલનું એટલે
હા એ એ તો છે જ ને
હા અને તમારે પણ નિયમ હશે ને કે આટલા વાગ્યા પછી આવીઈ જવું એમ બરાબર ઓ એની અમ પેલા તો આઈ જવું પડે
હા
બરાબર તો તમારા જે માતા પિતા છે તમને મળવા આવતા હશે ને થોડા થોડા ટાઈમે કે પછી
હા એટલે આવે અમુક પણ નહી તો પછી હું જઉં ઘરે રજા હોય ત્યારે મળી લેવાય
હમ બરાબર શનિ રવી જાવ કે પછી
શન રવિ જવું
હ બરાબર ચાલે ચાલે કઈ નઈ આપડે સ્કૂલ સ્કૂલ લાઈફ ની વાત કરતા હતા ક્યાં ને ક્યાં પહોંચી ગયા હા એટલે કઈ નઈ તમે ક્યારે આ બાજુ આવો જોકે હું અત્યારે પણ મારા સ્કૂલમાં જાઉં તો અહીંયાના બધા શિક્ષકો મને આવકારે એ બધું કરે એટલે એમ સરું લાગે એમ પછી જૂની યાદો તાજા થઈ જાય એટલે તમે આ બાજુ આવો ક્યારે તો પછી આવજો હું તમને મારી સ્કૂલ દેખાડીશ તને મારા મિત્રો ને મળાઈશ અને હા અને પછી એવું હશે તો હું એક દિવસ તમારી સ્કૂલ જોવા આવીઈશ થશે અને પછી જૂની વાતો જૂના કિસ્સાઓ યાદ કરીશું મારા શિક્ષકોને મળાઈશ તમને હું મારા ઘરે પણ આવીઈ જજો
પાકું
સારું સારું ચલો તો
મડીએં